નમસ્ આજે આપણે મનપસંદ વાનગીઓના વિષય પર વાત
હા મિત્રો આ તમારો વિષય ખુબ જ સરસ છે. અને આપણે મનપસંદ વાનગીઓ પર વાત કરવી એ પણ ખુબજ સારી વાત છે.
હા મિત્ર. તમે સારું આપણા જીવનમાં મનપસંદ વાનગીઓનો ખુબ જ મહત્વ સ્થાન આપણા જીવનમાં ખાવાની વસ્તુ એવી મહત્વની છે કે, આપણે રોજ અને ખાવાની ઈચ્છા રાખી. છે ગુજરાત ના તો અલગ અલગ. વાનગીઓ આવે છે. જે આપણા મનને ખુબ જ પસંદ હોય છે.
હા મિત્ર. તમારી વાત સાચી છે. આપણે અલગ અલગ વાનગીઓ ખાઈ. ખાઈએ છીએ. અને તેમાં અલગ અલગ મસાલાઓ અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક વાનગીઓ, આપણા શરીર માટે સારી હોતી નથી અમુક. વાનગીઓ આપણા શરીરને ખુબ જ નુકસાન પણ કરે છે. અને અમુક વાનગીઓ આપણે બીમાર પણ પડી જતા હોઈએ છે.
હા મિત્ર. તમે સાચું કહી રહ્યા છો. આજના સમયમાં ઘણી બધી એવી વાનગીઓ છે. જેનાથી આપણા શરીર ને નુકસાન થાય છે. હવે ના સમયમાં તો ઘણી બધી એવી વાનગીઓ બનવા. લાગે છે. જેમાં તેલ મસાલાનો વધારે ઉપયોગ. કરવામાં આવે છે. ને આવી વસ્તુ જ બધાને ખુબ જ પસંદ પણ આવે છે. જેમ કે મંચુરિયન. નૂડલ્સ. આવી ઘણી બધી વસ્તુઓ. ને એ બધી ખાવામાં પણ સરસ લાગે છે. એટલે એના તરફ વધારે આકર્ષાય છે. આપણે. ઘરે બનાવીને એ વસ્તુ ખાવી જોઈએ. જેથી આપણા શરીરને નુકસાન ન થાયને. સારું એવું બનાવીને ખાવું જોઈ.
હા મિત્ર. તમારી વાત સાચી જ છે. મંચુરિયન નુડલ્સ આવી ભાત ની વસ્તુઓ ખાવાથી તેથી આપણા શરીરને નુકસાન થાય છે. અને આપણે બીમાર પણ પડી જતા હોઈએ છી. મંજુરયનમાં અલગ અલગ. ત મસાલાઓ. નાખવામાં આવે છે. જે આપણા શરીરને અમુક સમયે નુકસાન કરે છે. અને. આવી બધી બહારની વસ્તુઓ ખાવા. આથી આપણી ચરબી પણ વધી જાય છે. અને ચરબી વધવાથી આપણું શરીર જાડું થઈ જાય છે. અને ચરબી વધવાની અમુક અમુક વાર. માણસ ઘણો બધો જાડ થઈ જાય છે. અને પછી એ પોતાને મન ગમ તેને કાર્ય કરવાવામાં તકલી થાય છે.
હા મિત્ર. તમે સાચું કહી રહ્યા છો. ને આનાથી ઘણા બધા માણસોને. ઘણી બધી પ્રોબ્લેમ પણ થાય છે. આપણા દેશમાં આવીવી કેટલીક વાનગીઓ છે. જે પુરાના સમયથી ખાવામાં આવે છે. જેમ કે જલેબી ઘરે બનેલું વસ્તુ ઘણી બધી એવી વસ્તુઓ છે. પતીવામાં આવે છે. ગુજરાત માં તો એવી. કેટલી ઘણી વસ્તુ છે. ગુજરાતના લોકો ખાવામાં ખુબ જ હોશિયાર છે. જલેબી, ખમણ. ફાફડા આ બધી વસ્તુઓ ગુજરાતમાં ખુબ જ ફેમસ છે. અને ખાવામાં આવે છે. આપણે જાણીએ છીએ. આપણા અહીંયા નહી, પણ બીજા દેશમાં પણ. આ બધી ખાવામાં આવે છે. બીજા રાજ્યમાં. બધી જગ્યાએ સારી સારી વસ્તુઓ એવી માં આવે છે. બધા જ જગ્યાએ એમની પોતાની કોઈ વાનગી હોય છે જે ખાસ કરીને હોય છે. જેમ કે ઈડલી આ બધી વસ્તુઓ ખુબ જ ખાવામાં આવે છે. બધી જગ્યાએ એવી કોઈ વસ્તુ હોય જ છે જે બધાની મનપસંદ હોય છે. આપણે જાણીએ છીએ કે ખાવાનુ બધા માણસોની જરૂરિયાત હોય છે.
હા મિત્ર તમારી વાત સાચી છે. ભારતની પરંપરા ખુબ જ જૂની અને પુરાની છે. પરંતુ તે પરંપરા આજે પણ લોકો અપનાવતા હોય છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ વાનગીઓ પ્રખ્યાત છે. જેમ કે ગુજરાતમાં ગુજરાતી થાલી ખુબ જ પ્રખ્યાત છે. અને પંજાબમાં પંજાબી થાલી. રાજસ્થાનમાં પણ રાજસ્થાનની ભોજન ખુબ જ પ્રખ્યાત છે. ગુજરાતમાં જલેબી, ફાફડા, ખમણ એ ગુજ્ ગુજરાતની ડિશો ગણવામાં આવે છે અને એ ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે ગુજરાતના લોકો જલેબી અને ફાફડા ખુબ જ સારી રીતે અને સંતોષથી ખાય છે.
આ મિત્ર. તમે સાચું રહી રહ્યા છો. આપણા રાજ્યમાં ખુબ જ સારી વાનગી ઓ જોવા મળે છે બધી જગ્યાએ અલગ અલગ વાનગીઓ ખાવામાં આવે છે. આપણે જાણીએ કે બધી જગ્યા અલગ અલગ વસ્તુ વામાં આવે છે. હવારે ચાય પી છે. અને બપોરના નાસ્તોમાં પણ ઘણી બધી વાનગીઓ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે એ બધી કેવી હોય છે. હવારે રોટલી શાક અને સાંજે દાળ ભાત સાથે ખુબ જ સારું બંધબેસતું હોય છે અને ગુજરાતની ખીચડી કઢીને તો આપણે ભૂલી જ કેવી રીતના શકીએ?
હા મિત્ર. તમારી વાત સાચી છે. આપણા ગુજરાતમાં અલગ અલગ વાનગીઓની પસંદગી કરવામાં આવે છે. લોકો અલગ અલગ વાનગીઓ ખુબ જ સારી રીતે અને મોજ શોખથી ખાય છે.
હા મિત્ર. તમે સાચું કહી રહ્યા છે. આપણા દેશમાં તો જુદી જુદી શાકભાજીઓ પણ જોવા મળે છે જેમ કે પાપડી, ટીંડોળા, રીંગણ, બટાકા ઘણાં ટામેટા એવી શાકભાજીઓ ખાવી જોઈએ. જેનાથી કે આપણા શરીરને તંદુરસ્તી મળી રહે. આપણે જાણીએ છીએ કે બહારની વસ્તુ ખાવાથી આપણ શરીર તંદુરસ્ત હોવાનું નથી. જેથી આપણે ઘરે સારી રીતે બનાવીને એ વસ્તુ ખાવી જોઈએ. બાર બનાવેલી વસ્તુમાં તો ઘણા બધા નુકસાનકારક તત્વો ઉમેરવામાં આવે છે. જેનાથી આપણા શરીરને નુકસાન થાય છે. આપણે જોઈ પણ શકતા નથી કે એ વસ્તુ કેવી રીતે બનેલી હશે? આપણે ઘરે જાતે બનાવીને ખાઈએ તો આપણે ખાવા પર વિશ્વાસ પણ કરી શકીએ. છે. આપણે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. બારજસ હાઈજેનિક સમોસા મંચુરિયન ને આ બધી વસ્તુઓ ખાઈએ જે તેનાથી આપણા શરીર નુકસાન પણ થઈ શકે છે.
હા મિત્ર. તમારી વાત સાચી છે અમુક વાર આપણે જ્યારે બહાર જાય જતા હોઈએ છીએ ત્યારે અમુક લારીઓ પર પણ ખાતા હોઈય છે, લારીઓનું ભોજન થું જોઈએ નહી ત્યાં ગારીઓ અલગ અલગ હોય. છે અને ત્યાં આસપાસ ગંદકી પણ ખુબ જ હોય છે, લારી દરેક લારીઓ પર માખી ણા બધા પ્રમાણમાં ફરતા હોય છે, અને તે વસ્તુઓ ખાવાથી. આપણા શરીર ને ખુબ જ નુકસાન થાય છે, અને આપણે બીમાર પડી જતા હોઈએ. આપણે આપડી મન ગમતી વસ્તુઓ ઘરે જ બનાવી જોઈએ અને પછી કર જોઈ જેથી આપણે અને આપ પરિવાર તંદુરસ્ત અને સ્વસ્થ રહે મંચુરિયન નૂડલ્સ વડાપ એવી બધી વાનગીઓ ખાવી જોઈએ પરંતુ ઓછા પ્રમાણમાં થ જોઈએ કારણ કે આ બધી વાનગીઓ આપણા શરીર ને ખુબ જ ન નુકસાન પહોંચાડે છે અને આ બધી વાનગીઓ આપણને બીમાર પાડે છે. આ બધી વાનગીઓથી અમુક વાર અમુક વ્યક્તિઓને ગંભીર બીમારીઓ પણ થઈ જતી હોય છે, જેનો ઈલાજ કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. આપણે આ બધી વાંધ ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ વધારે પડતા પ્રમાણમાં આપણે આપણા ઘરે બનાવેલી જાત વાનગીઓ ખાવી જોઈએ. જેથી આપણે સ્વસ્થ રહીએ આપણું શરીર નબળું પડે નહી. અને બહાર ની વાનગી ખાવાથી આપણું શરીર નબળું પડી જાય છે અને જયારે આપણે કામ કરતા હોઈએ. ત્યારે તરત આપણને થાક લાગે છે, તેથી આપણે વા માટે ઘરની બનાવેલી સ્વચ્છ વાનગીઓ ખાવી જોઈએ ગમે તે લારી પર ગમે તે વસ્તુઓ ખાવી જોઈએ નહી. કારણ કે તેઓ અમુક વાર ગંદા પાણીમાં જ બનાવતા હોય હોય છે. અને તેઓ પોતાના વાસણો પણ સ્વચ્છ રાખતા નથી. ત્યાં ખુબ જ માખીઓ રહેતી હોય છે. અને ત્યાં ગંદકી પણ હોય છે, પરંતુ તેઓ તેમાં જ બનાવે છે. અને આપણે ખાઈએ છીએ, પછી આપણે બીમાર પડી જઈએ છીએ.
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો આ બધી વાતો નું ધ્યાન રાખો ખુબ જ જરૂરી છે. આજના સમયમાં બાળકોને આવી બધી વસ્તુઓ ઘણી બધી પસંદ આવે છે. એ લોકો બહારની વસ્તુને વધારે ખાવાનું પસંદ કરે છે. આપણે એ બધી વસ્તુ ઘરે બનાવીને બાળકોને ખવડાવવી જોઈએ અને આપણે પણ ખાવી જોઈએ આપણે આપણી સહેત ન પણ ધ્યાન રાખવું જોઈએ, મનપસંદ વસ્તુઓ રોજ રોજ ખાવી એ આપણા સહે ને નુકસાન પણ પહોંચાડી શકે છે આપણે જાણીએ છીએ. કે બહારની વસ્તુ કેટલી હાઈજેનિક હોઈ શકે છે. આપણે ઘરે બનાવેલી વસ્તુઓ વધારે હાઈજેનિક હોતી નથી, અને સારી વસ્તુ પણ ઉપયોગ કરીએ છીએ. આપણે મનપસંદ વસ્તતીઓ ખાવી એ ખુબ જ આનંદમય રહેતું હોય છે. પણ આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ આપણે જાણીએ છીએ કે બારની વસ્તુ કેટલી ખરાબ હોઈ શકે છે. હવેના સમયમાં મિલાવટ એ ખુબ જ વધી રહ્યું છે. જેનાથી ઘણી બધી સમસ્યા ઉભી થતી છે કોઈ વસ્તુ ના પકડાય તો એ બધી વસ્તુ તું આપણા ખાવામાં આવી જતી હોય છે શાકભાજીઓ પણ ઓર્ગેનિક મળતી નથી બધી ખાતરવાડી ને એમ મળે છે આપણે જાતે શાકભાજી ઉગાડવી જોઈએ અને ખાવું જોઈએ આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કેટલું બધું માર્કેટિંગ થતું હોય છે માર્કેટમાં નવી નવી વસ્તુઓ આવે છે બધી વસ્તુઓ આપણે પસંદ પણ હોય છે બાર ની વેફર્સ બિસ્કીટ એ બધી વસ્તુ આપણે ઘરે લાવીએ છીએ અને બાળકોને આપીએ છીએ આપને ખબર જ છે કે આ બધી વસ્તુ કેટલી હાઈજેનિક હોય છે
હા મિત્ર આ ટોપિક પર વાત કરીને ખુબ જ સંતોષ થયો
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો હવે આપણે આટલું મૂકીએ થેન્ક યુ નમસ્તે
હા નમસ્તે